બોલો શું ચાલે? સાંતિ.
બસ સાંતિ. કેવું મજામાં તમે?
બસ સા તી, તમે કો કેમનું જમી લીધું તમે?
ના અજુ તો બાકી છે, બર થી આવે એટલે જમ્યે.
ચા નાસ્તો તો થઈ ગયો હશે ને અત્યારે
હા ચા નાસ્તો થઈ ગયો.
હમ હમ બોલો બીજું કશું ચાલે.
બસ સાંજ અત્યારે નવો ફોન લેવાનો વિચારું છું આઈફોન
હમ હમ હમ... તો કેમનું ઓહો બહુ પૈસા આ આવી ગયા લાગત તમારી જોડે એમ ને
હ કેશ માં લેવાનો છે.
અરે બિઝનેસ બહુ ચાલતો લાગે તમા મેકઅપ નેલ્સ નો તો
તો એ અત્યારે એમાં જ કમાયણી છે.
સાચી વાત છે નઈ અત્યારે કેવું તમા લ્સમાં કોકના દસ નગ રંગી નાલ તો સીધા બે હાજાર રૂપિયા
પણ એમાં મહેનત બે એવી છે. ને
હા એ મહેનત છે વાત તમારી સાચી છે. પણ આઈફોન કરતા હું તો એમ કહું છું તમે એન્ડ્રોઈડ ફોન લો ને આઈફોન એટલો થોડોક
હા.... કેમેરા રીઝલ્ટ કેમેરા ક્વોલિટી જેવી જોઈએ એવી મોડેલ છે બીજા એન્ડ્રોઈડમાં નથી. એ મળતી મને
હા પણ તમારી વાત સાચી છે. પણ કે હેવાનો મિનિંગ હું એમ કહું છું. કે એના કરતા તમે આઈફોન કરતા હું તો કવ એન્ડ્રોઇડ લો તો શું ખબર છે. કે એમાં પહેલા તો આ આઈફોનમાં થોડોક વાપરવો ટફ છે. મતલબ અઘરું છે એને આઈફોનને વાપરવું એમ કામની વસ્તુ નથી એ મને આવડે છે. ચલો મને ખબર પણ મને આઈફોન એટલા માટે નથી ગમતો કારણ કે જે સીધી પ્રોસેસ હોય ને એને બહુ લેન્થી બનાવે છે. હ માનલો મને કોઈ એન્ડ્રોઈડ ફોનમાંથી કોઈ ફોટો વોટ્સઅપ કર્યો બરોબર
હમ્મ...
એ મને ફોટો આઈફોન એન્ડ્રોઈડ માંથી આઈફોન માં વોટ્સઅપ કરે તો મારે ફોટાને મારી ગેલેરી માં લાવો હશે. તો મારે શું કરવું પડશે એ ફોટાને પાછો ખોલવાનો એને સેવ કરવાનો તારે ગેલેરીમાં આવે.
હા એ... પણ હું પેલા લેવાનું વિચારું છું. ફોન એ પેલા હું આઈફોન જ યુશ કરતી તી જે મને બધુય એની ટ્રિક ખબર છે. અને આઈફોન જેવી વસ્તુ અત્યારે કેવું કે તમે ક્યાંય બીજા જાઓ. અત્યારે મારે ઓફિશિયલ રીતે આમ જોવા જાવ ને તો હું સેમિનાર અટેન્ડ કરું. કે કોઈ બીજા પાર્લરમાં વિઝિટ કરવા જો કે હું મારા પોતે અપડેટ થવા જાવ કે કશું બી હોય ને. તો અત્યારે ઓફિશિયલ રીતે બધા આઈફોન જ યુઝ કરે છે.
ના ના સાચી વાત છે. પણ એમ નહી મારો કેહેવાનો મિનિંગ એવો છે. કે અ એન્ડ્રોઈડ ફોન કેવા છે. કે એને તમે સીધે સીધું ચાલો પેલા તમારે કોઈ પિક્ચર ડાઉનલોડ કરવું છે. પિક્ચર જોઈએ છે તો અત્યારે પેલા ઝેન્ડર હતું કે ઝેન્ડર થી પિક્ચર સીધું તમારામાં આવી જાય. ઈ એજ વસ્તુ કેવું કઈ પિક્ચર એન્ડ્રોઈડમાં ગેલેરીમાં પડી જાય. એ ઇ જગ્યાએ આઈફોનમાં તમે ઝેન્ડર થી કશકથી કોઈ વસ્તુ પેલા લેતા તા ને તો એ વસ્તુ માટે તમારે એ ઝેન્ડર વન ઝેન્ડરમાં જ રહે. પાછું તો અહીંથી એને ડાઉનલોડ કરીને પોતાના ગેલરીમાં લેવાનું તારે એક ગેલરીમાં તમને શું થાય.
ના ના સાચી વાત છે. એ બધું તો થોડું ડિફરન્ટ છે. પણ મને ફાવે છે.
હા એટલું છે કે એન્ડ્રોઈડ કરતા આઈફોન ક્વોલિટી.... સેફ્ટી બધી રીતે પ્રાઇવેસી સિક્યોરિટી એમાં, અને એમાં તમારું એપલ આઈડી હોય એટલે તમારો ફોન કદાચ ખોવાઈ ગયો એમાં લોકેશન બી ફોન તમારો ખોવાઈ ગયો તમે પોલીસ કમ્પ્લેન કરો. વિધન વિધિન અવર્સ. વિધિન અ અવર્સમાં એ તમારો ફોન શોધીને આપી દે.
અને આઈફોનમાં એન્ડ્રોઈડમાં છે કે નહી એ મને નથી ખબર! પણ આઈફોનમાં એવી બી સિસ્ટમ છે કે તમારો ફોન ચોરી થાય ને! તો બી તમારો ફોન પણ બીજા કોઈ અનનોન પરસન ના હાથમાં.... માં આવ્યો હોય ને તો બહુ જલ્દી.... એ લોક બી ના ખોલી શકે કે તમારો ફેસ આઈડી સિવાય, એ તમારો લોક ખોલી શકે. લોક ખોલી બી ગયુ તો, તમારા ફેસ આઈડી વગર તમારો ફોન ખુલતો નથી.
બરોબર અને કેહેવાનું મિનિંગ કે આમાં કેવું હોય છે જો, અત્યારે હું માનલો હું કંઈક કામ કરું છું બરોબર એન્ડ્રોઈડ ફોનમાં. તો એન્ડ્રોઈડ ફોનમાં. હવે હું કોઈ ડેટા મારો સેવ કરેલો છે બરોબર તો એ એ હું બેકઅપ જીમેલ થી બેકઅપ લેતો હોઈશ ને! તો એ ડેટા મારો સેફ રહેશે. જો એની જગ્યા હું કોઈ બેકઅપ નહીં લેતો હોઉ ને! તો જો હું મારો એ એ ડેટા મારો લૂઝ થવાની શક્યતા રે! કે એ ડેટા જતો રે! એમાં હવે એજ જગ્યા આઈફોનમાં આઈ. ક્લાઉડ આવે છે કે જો ડેટા બધું એના પર એક વાર નાખી દીધો એટલે, કાયમ ખાતે ડેટા મારો એકલાઉડ પર રહેશે કંઈ જશે નહી એ ડેટા.
હા એ વાત બી સાચી છે અને પ્લસ મારે તો આઈફોન અત્યારે જ, છે જ મારો પોતાનો આઈફોન. પણ હું સ્ટોરેજ ના લીધે હું આઈફોન બીજો લઉં છું કે મારા ફોનમાં. સ્ટોરેજ બહુ ફૂલ થઈ જાય છે ઘણે ઘણે. મારે જો હું સ્ટે કેવું મારું કામ કે મેકઅપ. છે હેર સ્ટાઇલ છે, અને નેઈલસ છે. આ ત્રણ વસ્તુ હું કરું એના ફોટા. ક્લિક કરું કાં તો વિડીયો બનાવુ. હવે આઈફોન ના ઓરિજિનલ વિડીયો કેટલા એમ બી ના થાય?
ના ના સાચી વાત.
હા એના લીધે સ્પેસ વધારે રોકે હવે મારે, મારે એના લીધે તો મારે મારા પોતાના, ફોટા સ્ટોરેજમાં નથી રહેતા, અને આ. મારી મેમરી ફૂલ થઈ જાય છે, એટલે મેં વિચાર્યું કે સ્ટોરેજ. ખરીદ ખરીદું બી ખરી હું તો બી, સિઝન આવે ને એટલે માર. સ્ટોરેજ પાછું ફૂલ થઈ જાય, એના કરતા બીજો ફોન જ લઈ લેવો.
હા પણ, હું તો એમ કવ છું કે તમાર જો ડેટા આટલો બધો તમારો ફોન હોય ને તો તમારે એક લેપટોપ લાવી દેવાય. એક એવું લેપટોપ કે જેમાં તમારો ડેટા તમે બધો સ્ટોર કરી શકો. બરોબર! એ લેપટોપમાં તમારે ટોટલી તમાર ફોટોઝ, વિડીયોઝ, એથી લઈને બધું જ એ લેપટોપમાં રેય, તમે ડેટા એકવાર, તમારે જોતો હોય તો એ લેપટોપ તમેં ઓપન કરીને એમાંથી બી તમારું વોટ્સઅપ બધું ચાલ્યું. એમાંથી બી તમે ડેટા તમારો લઈ શકો. છો
હા, પણ એ ક્લાયન્ટ ને પિક્ચર સેન્ડ કરવા હોય તો કઈ રીતે?
પણ પિક્ચર થાય ને લેપટોપમાં તમારે ડેટા છે. બધું બરોબર ફોટા. થી લઈને બધું તમે લેપટોપમાં તમારું વોટ્સઅપ ચલાવી શકો.
હા,
તો તમે સીધું લેપટોપમાંથી જ ફોટા સિલેક્ટ કરીને સીધા પાર્ટીને વોટ્સઅપ.
હા એ બી છે પણ આઈફોનમાં! બિઝનેસ વોટ્સઅપ ખોલેલું હોય. તો બિઝનેસ વોટ બિઝનેસ વોટ્સઅપ અ લેપટોપ માં ખુલે?
બિઝનેસ વોટ્સઅપ લેપટોપ માં ખુલે જ ને, કેમ ના ખુલે!
એક આઈડી બે વસ્તુ માં ચાલે.
હા, ચાલે જ અત્યારે મારે કંપની હું માર જે કંપની માં જોબ કરું છું ને, એ કંપનીમાં કેવું છે કે મારા કંપનીનું વોટ્સઅપ છે. મારા ફોનમાં ચાલુ છે. મારા ફોન મીન્સ કે કંપનીના ફોનમાં ચાલુ છે, અને એજ વોટ્સઅપ મારા લેપટોપમાં ચાલુ મિન્સ કે મારી સિસ્ટમ પીસી માં ચાલુ છે. કેવી રીતે? કે હું મારો ફોન છે, વોટ્સઅપ જેમાંથી વાપરું છું. બરોબર. એ વોટ્સઅપ સીધું લેપટોપમાં વોટ્સઅપ વેબ કરીને ગૂગલ પર સર્ચ, કરવાનું આવે ગુગલ પર એવું લખું વોટ્સઅપ વેબ એની એપ્લિકેશન બી સોફ્ટવેર ડાઉનલોડ કરવાની એપ્લિકેશન બી આવે. હું સીધું ગૂગલ પર એવું લખું વોટ્સઅપ વેબ, એટલે મને છે ને એક સ્કેનર બતાવશે એમાં. હવે, એ જે મારું વોટ્સઅપ હોય ને મારું વોટ્સઅપ એમાંથી હું, સ્કેન કરીશ કે ભાઈ આ વોટ્સઅપ મારે જે વોટ્સઅપ મારે આલવુ હશે ને વોટ્સઅપ વેબમાં એ વોટ્સઅપ હું સ્કેન એમાંથી કોડ સ્કેન કરીશ ને એટલે એ વોટ્સઅપ એ તમારે ધારો કે તમારી પાસે લેપટોપ હશે ને તો એ લેપટોપમાં વોટ્સઅપ ઓટોમેટિક જ ખુલી જશે એક જાતની પરમિશન તમે આપો છો કે મારું વોટ્સએપ મારે આ લેપટોપમાં જોઈએ છે, હવે અમારે કોઈ પણ પાર્ટી ને ફોટા વોટ્સએપ કરવાના હોય કે, ડોક્યુમેન્ટ વોટ્સઅપ કરવાના હોય તો અમે એ રીતે વોટ્સએપ વેબ નો યુઝ, કરીને અમે સીધું એમાં વોટ્સએપ ઓપન, અને એ ઓપન જ રાખવાનું એ બંધ નહીં કરવાનું એ તમે ખાલી વોટ્સએપ વેબ લખો એટલે ઓટોમેટિક તમારું વોટ્સએપ એ ખુલી જ જાય.
ઓ... ઓકે. એવું છે તો આઈફોન ના લાવું ને લેપટોપ લાવું તો
તો ચાલે એવું જરૂરી કઈ નથી હું તો એમ કહું તમારો સાહીઠ હજાર સિત્તેર હજાર નો ફોન, તેર હજારનો ફોન લાવો. બરોબર, એની જગ્યાએ ત્રીસ હજાર નો ફોન લાવો અને ચાલીસ હજાર નો લેપટોપ લાવો.
ત્રીસ હજાર નો ફોન પણ ચાલે. પણ ફોન પણ એ એમાં પછી ત્રીસ હજાર નો, ફોન લાવું તો એમાં કેમેરા ક્વોલિટી થોડીના સારી આવે!
હા એ વાત તમારી સાચી છે કે કેમેરાની, તમારે સારી ક્વોલિટી જોતી હોય. જો સમજો કેમેરાની ક્વોલિટી તમારે સારી જોતી હોય તો કે એવા એન્ડ્રોઈડ ફોન ભી આવે છે કે જેની કેમેરા ક્વોલિટી
બોલો બોલો,
હા, એટલે એની કેમેરા ક્વોલિટી ભી એટલી સારી આવે છે. કે તમે એને એ વ્યુ આમ શું કહેવાય? કે તમે કરી શકો કે ભાઈ જે તમારે, આઈફોન જે રિઝલ્ટ જોતું હોય. એવું રિઝલ્ટ તમે આમાં પણ લઈ શકો છો.
અચ્છા એ એટલે હું એમ કહું છું કે મારે એટલે જરૂરી છે કેમેરા ક્વોલિટી, કે માર, હું કઇ બી જગ્યાએ જઉં તો મારે બે ફોન લઈ જવા ના પડે. કોઈ એક ફોન લઈને જઉં ને, તો હવે
તમા રેગ્યુલર યુઝીસ્ ફોન જે બઉ થતો હોય ને એને એન્ડ્રોઈડ જ રખાય. તમાર સિમ કાર્ડ એન્ડ્રોય ફોન ખાલી કેમેરા વિડિયો ફોટોઝ્ માટે જ રાખવાનું ખાલી.
એટલે એમાં છે શું પ્રોબ્લેમ કે મારે મેકઅપ હેરસ્ટાઇલ સીઝનમાં કોઈ, બાર બી જવાનું થાય ઓર્ડર થી તો એ જગ્યાએ મારે બે ફોન લઈ જવા એ થોડું અઘરું છે.
ના ના સાચી વાત છે, તમારી.
એટલે થોડું એ વિચારીને, થોડુ કઈક આગળ નો સ્ટેપ ફોન લવ કે પછી હવે તમે કન્ફ્યુઝ કરી, કે ફો, લેપટોપ લવ? હવે તમે જ કો
હેલો. હેલો, એ અન તમાર પૈસા બી બચાવશે.
હા એ તો છે જ ને!
જોઈએ તો, એક કામ કરીએ તો હું જ્યારે ફોન કે લેપટોપ તમે જે કો એ, ત્યાં લેવા જવ તો તમ મારી જોડે આવો?
હા વાંધો નહી હું આઈસ હુ, કશો વાંધો નહી તો કરીશું આપડે ચલોને એતો. જેવું લેપટોપ લેવું
કરીશ એટલે તમે મને એટલું તો કો કે આપડે લેવું જોઈએ કે લેપટોપ કે આઇફોન!
અરે હું તો લેપટોપ જ કઉ છું કે એમાં તમારે કેટલી, બે જીબી, તય્ણ, તય્ણ, બે હજાર જીબી, તય્ણ હજાર જીબી જેટ ઇસ્પેસ આવે
તો બઉ થઈ ગયું, એટલું તો ઘણું છે.
તો પછી તો અને એમાં તમાર ડેટા કઈ જવાનો નહી, લેપટોપમાંન લેપટોપમાં રહેવાનો, તમાર ફોનમાં જરૂરત નહીં પછી એ ડેટાની, તમાર કશું કામ છે? કોઈ ક્લાયન્ટને મોકલવા છે કોઈ ડેટા તો સીધો તમે એમાંથી જ તમે લેપટોપમાંથી જ તમ મોકલી શકો છો.
સારું તો ચાલો ને, તો કાલે હું તમને કોલ કરીશ કાલે જ મારે લેવા જવું છે ઓકે!
ચોક્કસ, ચોક્કસ, કસો વાંધો નહીં હા. જેવું હોય એવું મન કે જો ન, હ, ઓકે બાય.
બાય.